હેલો.
હેલો, અવાજ આવે છે મારો?
હા હા આવે છે.
કેમ છો? હા મજામાં, તમે કેમ છો?
હા, બસ હું પણ મજામાં જ છું.
સરસ સરસ કેવું વરસાદ ને એવું કેવું પડે છે ત્યાં?
અત્યારે તો ઘણો સારો એવો વરસાદ પડી ગયો છે અને બધે પાણી ભરાઈ ગયું છે.
હા, એ તો વાત સાચી છે. કઈ નહી આ તો મેં થોડે છેતરપિંડી વિશે સ્કેમ્પ્સ વિશે થોડીક બાત કરવા ટોપિક ચર્ચા કરવા માંગતી હતી.
હ હ સારો વિષય છે આ સ્કેમ
હા, આજના આધુનિક યુગમાં ઘણો જ વધી ગયો છે. આપડા મહેનતથી કમાયેલા પૈસા ગુમાવાનો સૌથી મોટો રસ્તો છે કે, જાણકારી ના અભાવે આપણે છેતનપેંડી ના શિકાર બની જતા હોઈએ છીએ. અને આજના યુગમાં તો કેવું કહીએ ને. તો ચોર દરવાજો તોડીને નહીં આવતા, પરંતુ મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા ઘરમાં પ્રવેશ કરતા છે, અને આજે ટેકનોલોજી એ જીવન સરળ બનાવ્યું છે. પરંતુ એની સાથે છેતરપિંડીના નવા રસ્તાઓ પણ ઊભા થયા છે. શિક્ષિત હોય કે, અશિક્ષિત. વિદ્યાર્થી હોય કે, વેપારી. કોઈ પણ વ્યક્તિ આમ છેતરપિંડીનો ભોગ બની જતો હોય છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી કે, તમે કીધું એમ કે અત્યારના ડિજિટલ યુગ યુગમાં છે ને. આપણ જીવન ટેકનોલોજીએ સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે ઓનલાઈન ક્ષેત્ર બનાવો ઘણા વધી ગયા છે. આપણે અત્યારે અ ઘણાં લોકો નકલી ફોન. ફોન કોલ, ફેક મેસેજ, ઈમેલ. સોશિયલ મીડિયા અને નકલી વેબસાાઈટ ના કારણે છે, ને પોતાની કમાણી ગુમાવે છે, અને આપણેે સ્કેમ એટલે કહીં શકીએ. કે છેતરપિંડી જેમાં કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપી ને. વિશ્વાસ જીતીને અથવા લાલચ આપીને. પૈસા, વ્યક્તિગત માહિતી, વિગતની બધી વિગતો મેળવી લે છે.
હા, અને છેતરપિંડી એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થાને આમ ખોટી માહિતી આપી, ખોટા વચનો આપી. અથવા. વિશ્વાસનો દુરપયોગ કરીને, પૈસા માહિતી અથવા અન્ય લાભ મેળવવાનો, આમ કાયદેસર પ્રવાસ પ્રયાસ કહી શકીએ અને છેતરપિંડી ના પ્રકાર પણ ઘણા હોય છે, કે ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડી. આપણા પર ઓટીપી માંગવામાં આવે, કા તો યુપીઆઈ દ્વારા છેતરપિંડી કરવામાં અને અને નકલી બેંક અધિકારી બનીને પણ ફોન કરવામાં આવતા હોય છે. અને એ વસ્તુને આપણે સાચું માનીને અમુક વાર તો ઓટીપી. કા, તો યુપીઆઈ અને આપણા જે બેંકની ડિટેલ્સ છે. એ બધું આપી દેતા હોઈએ છે, ને પછી છેતરપિંડી નો શિકાર થઈ જતો હોય છે. અને ખોટી વેબસાઇટ અથવા ઈમેલ દ્વારા પણ પાસવર્ડ અને બેન્કિંગની. બેંક ની માહિતી મેળવવાનો પ્રયાસ કર કરતો હોય છે. એના કારણે પણ આપણેે શિકાર થઈ જતા હોઈએ છે. એની સાથે-સાથે જોઈએ તો, આપણે ક્યુઆર કોડ દ્વારા પણ પછી લોટરી અથવા ઈનામની છેતરપિંડિયા. આપમાં ઘણી વાર અમુક વાર આવતી જ હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે તમને એકલા આ ક્લિક, આ લિંક ઉપર ક્લિક કરો તો એક લાખની લોટરી લાગશે. એવી રીતે આવતું હોય અને આપડણે કરી દઈએ છીએ, તો આપડા બેંકમાંથી ક્યારે પૈસા ગાયબ થઈ જાય ખબર નથી રહેતા. પછી નોકરી આપવાના નામે અમુક વાર તો કેવું કે તમને નોકરી આપવામાં આવશે, એના નામે છે. ઉત્તરપિંડી થાય, પછી ઇન્વેસ્ટમેન્ટના નામે કે, તમે આ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો. તો તમને ઘણો લાભ થશે, પછી સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી છેતરપિંડી થતી હોય છે. અમુક વાર તો સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ કે, રીલ્સ ગુમેવતા હોઈએ. તો અમુક ફેક વેબસાઈટો આવતી હોય છે, કે ચપ્પલની લઈ લો, કપડાં ની લઈ લો. અને પછી, એમ એમાં એનામાંથી આપણેે મંગાવીએ છીએ અને ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, તો આપણે જે વસ્તુ શું જેવી જોઈ છે, માંગી છે, એવી આવતી જ નથી હોતી. એના કારણે પણ આપણે છેડ છેતરાઈ જતા હોઈએ છીએ.
હા, આ તો તમે ઘણા સારા એવા. મને સ્કેમની જાણકારી આપી. એમાંથી એક છે કે, બેંક કેવાયસી સ્કેમ, એમાં કેવું કે, કેવાયસી અપડેટના નામે ઓટીપી અથવા બેંક વિગતો આપડી માંગી લે છે. અને જેમ તમે ઓ ટી પી નું કીધું એમ કે ઓ ટી પી મેળવીને આપણા બેંક ખાતા માંથી પૈસાઓ ઉપાડી લે એવું જ છે યુ પી આઈ સ્કેમ પછી જોબનો સ્કેમ જેમ તમે વાત કરી અને સ્કેમ થી બચવા માટે આપણે કેટલીક સાવચેતી ખૂબ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે. અને કહી તો લોકો આમ શા માટે છેતરાય છે, કારણ કે લોકોને કેવું કે એ લોકોને વધારે નફાની લાલચ હોય અને અમુક વાર તો એમની પાસે માહિતી નો અભાવ હોય કા તો જે ઉતાવળ માં નિર્ણય લઈ લે તા હોય છેને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી લેતા હોય. કા તો ડિજિટલ સુરક્ષા ની ઓછી સમજ હોય. તો આવી બધી વસ્તુઓના કારણે એ લોકો છે છેતરાઈ જતા હોય છે. અમુક લોકો આમ જે અશિક્ષિત હોય જેમને વધારે નોલેજ ના હોય. એ લોકો આવા કેસમાં વધારે ફસાઈ જતા હોય છે. અને આજકાલ મનુષ્ય તો ઘણો લાલચી થઈ ગયો છે એટલે વધારે વધારે નફાની લાલ લાલચમાં એ આવા પગલા લેતો હોય છે ને અંતે છેતરાઈ જતો હોય છે.
હા ઘણી સાચી વાત છે તમારી કે આજે મોટાભાગના લોકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ નો યુઝ કરીને છે ને ઘણા લોકો ઓનલાઈન બેન્કિંગ યુ પી આઈ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ દરેક વ્યક્તિને સાયબર સુરક્ષાની પૂરતી માહિ તી નથી હોતી જેમ આગળ તમે કીધું. સ્કેમર્સ આ અજાણતા ના લાભો ઉઠાવે છે. તેઓ નવી નવી રીતે રીતે છે ને લોકોને ફસાવવાનો પ્રયત્ન કરે છે.
હા એ તો વાત સાચી કીધી તમે. ને છેતરપિંડી ની અસર પણ ઘણી જોવા મળતી હોય છે એના કારણે કે આર્થિક નુકસાન થતું હોય છે આપડું. ઘણીક વાર જે લોકો મહેનત ના પૈસા હોય એ આવી રીતે જો સ્કેમમાં જતા રહેે તો એ લોકો આમાં માનસિક તણાવ આઈ જતો હોય છે એમના મગજમાં પછી એમના આત્મવિશ્વાસ માં ઘટાડો થતો હોય છે. પરિવાર પર પણ ઘરી અસર જોવા મળતી હોય છે કારણ કે એમને પૈસા પોતાના પરિવાર માટે ભેગા કર્યા હોય છે અને જયારે આવી રીતે સ્કેમમાં એ પૈસા જતા રે તો એની પરિવાર પર પણ અસર જોવા મળતી હોય છે. પછી ડિજિટલ સેવાઓ પ્રત્યે અવિશ્વાસ કારણ કે આજકાલ ડિજિટલ જમાનાને લીધે સરકાર પણ ઘણી ડિજિટલ સેવાઓ પૂરી પાડતી હોય છે. પણ આવા જે જૂઠા જૂઠા સ્કેમ ના કારણે એ લોકો પછી જે સેવાઓ છે સરકારની એના પર પણ વિશ્વાસ કરતા નથી હોતા.
હા સાચી વાત છે મને પણ એવું લાગે છે કે કેમથી માત્ર પૈસા નુ નુકસાન જ નથી થતું પરંતુ ઘણા લોકો માનસિક તણાવમાં પણ આવી જાય છે, આત્મવિશ્વાસ ગુમાવે છે અને બીજા લોકો ઉપર વિશ્વાસ કરવાનું પણ બંધ કરી દે છે જેમ તમે કીધું. અને કેટલીક વાર જીવનભરની બાચત પણ થોડી જ મિનિટોમાં ગુમાવી દેવી પડે છે.
હા એ તો સાચી વાત કીધી. પણ અમુક એવા રસ્તા છે કે આપડે આવી રીતે છેતરપિંડી થી બચી શકીએ છીએ. જેમકે આપડે જે ઓ ટી પી, પિન અને જે પાસવર્ડ હોય એ આપણે કોઈને ના આપવો જોઈએ કોઈ પણ મનુષ્ય કોઈ પણ વ્યક્તિ માંગે કે મને તમારામાં ઓ ટી પી આવ્યો એ આપો તો આપડે આપવું ના જોઈએ કારણ કે જો તમે ઓ ટી પી આપો ને એ લોકો એમના સેટિંગમાં જઈને પગાડે તો તમારા એ જ સમયે એટલે થોડા સમય બાદ એમાંથી બેંક માંથી પૈસા જ ગાયબ થઈ જતા હોય છે. પછી કહીએ તો અજાણી લિંક પર આપણે ક્લિક ના કરવું જોઈએ આપણને એ જાણતા નથી કે એમાં શું છે શું નહીં તો કોઈ પણ લિંક આપણા ઉપર આવે તો એને અ ક્લિક ના કરવી જોઈએ અને ક્યુ આર કોડ સ્કેન કરતા પહેલા આપણે ચકાસવું જોઈએ એના કારણે પણ છેતરપિંડી થતી હોય છે પછી બેંકની વિગતો આપડે કોઈની સાથે શેર ના કરવી જોઈએ. અને આપણો પાસવર્ડ પણ એકદમ મજબૂત રાખવો જોઈએ કે જે કોઈને ખબર ના પડે એવો. પછી દરેક ઓફ ઓફર આવે એની પર આપણે તરત વિશ્વાસ ના કરવો જોઈએ. આવી બધી બાબતો છે જેનાથી આપણે સ્કેમમાંથી બચી શકીએ છીએ.
હા સાચી વાત છે અને જોવા જઈએ તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓની ભૂમિકા પણ આમાં ઘણી છે. કે વિદ્યાર્થીઓ એ પોતે જાગૃત રહેવું જોઈએ અને પોતાના પરિવાર તથા મિત્રો સુધી પણ સાયબર સુરક્ષા ની માહિતી પહોંચાડવી જોઈએ. અને જે લોકો વધારે ભણેલા ના હોય, તે તેમની પણ આપણે મદદ કરવી જોઈએ અને આવી જાણકારી તેમને એમના સુધી આપણે પહોંચાડવી જોઈએ શાળા અને કોલેજોમાં પણ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાવા જોઈએ જેથી વધુ લોકો લોકો છે ને છેતરમેડી થી બચી શકે છે.
હા એ તો તમે વાત સાચી કીધી અને વિદ્યાર્થીઓ એ પણ તમે કીધું એમ કેમની ભૂમિકા હોય છે તો એ લોકો એ પણ સોશિયલ મીડિયા પર જે પોતાની વ્યક્તિ વ્યક્તિગત માહિતી છે. એને ક્યારેય શેર ના કરવી જોઈએ પછી નકની સ્કોલ સ્કોલરશીપ અથવા નોકરીની જાહેરાતો છે એનાથી સાવચેત રહેવો જોઈએ એના પર વિશ્વાસ ના કરી લેવો જોઈએ. એટલે આવી ઘણી એવી બાબતો છે જેમને જેમાં વિદ્યાર્થીઓ એ પણ અ સાવચેતી રાખવી જોઈએ સાથે સાથે પરિવારની પણ જવાબદારી છે કે ઘરના વડીલોને પણ ઓનલાઈન છેતરપિંડી વિષય આમ અ સમજવું જોઈએ કારણ કે ઘણી વાર તેઓ વધુ નિશાન બનતા હોય છે કે કે ઓનલાઈન કોઈ વસ્તુ ગમી તો એક અ ખરીદી લેતા હોય છે પણ તમારે પેલા ચકાસવું જોઈએ કે સાઈટ છે એ એ યોગ્ય છે સાચી છે તો જ તમે એમાં ખરીદો બાકી તમે ના ખરીદો.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. ને આજ સમયમાં સાવચેતી જાગૃતિ અને સમજદારી એ સ્કેમથી બચવાનો સૌથી અસરકારક રસ્તો છે કોઈ પણ અજાણી વ્યક્તિ પણ તરત વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈ પણ માહિતી શેર કરતા પહેલા આપણે બે વાર વિચારવું જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે. અને સાથે સાથે સમાજની પણ એવી જવાબદારીઓ છે કે સાયબર જાગૃતિ વિશે ફેલાવવું જોઈએ. કોઈ શંકાસ્પદ કિસ્સાઓની આપણે જાણ કરવી જોઈએ કે આવું થયું તું તમે આવી રીતે બચી શકો છો અને લોકો લોકોમાં ડિજિટલ સાક્ષરતા પણ વધારવી જોઈએ.
હા એ તો તમે ઘણી સારી વાત કીધી અને આપણે બધાએ પ્રતિજ્ઞા લેવી જોઈએ. કે આપને હવેથી બધા જ સાવ સાવચેત રહીશું અને એ ક સ્કેમથી બચવા માટે બધ લોકોને જાગૃત કરીશું.
હા એ તો તમે ઘણી સાચી વાત કધી આપણે જાગૃત આપણે ખુદ માં પણ જાગૃતિ લાવવી જોઈએ. વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીશું આપડે.
સારું સારું.
હા.